અચ્છા.
બસ મજા બધા તમે કેમ છો. હું પણ મજામાં છે કેવો ચાલે બીજું બીજું બધું. બસ મજામાં જ ચાલતું જ છે.
બહુ દિવસ પછી પછી ફોન કર્યો એ કઈ કામ હતું.
ના ના એ તો એ તો એમાં જ કામ કર્યું હતું. એ શું અ તમારે ગામાં આવેલો હતો. એટલે કીધું કે કોલ કરી દું. બહુ જ દિવસ પછી આપણે મળ્યા નથી ને. પાંચ છ વર્ષ થઈ ગય. હા એ તો સારું કરું. તો ક્યારે મળવાનું એ મને તમે કયું કે તો શું આપે. સાંજે હું મારી રજા વજા કામથી છૂડી જવ પછી ખાવ. હવે બેસી ને તો પછી હવે તમે.
ઘરે આવી જાજો.
હા હા તમે મને છે એડ્રેસ લખી આપજો ટેક્સમાં. તો પછી શું સાંજે આવી જાવ એ બાજુ આવે ને એટલે.
ઠીક છે મેં છે ને તમને અત્યારે વોટ્સઅપ કરું છું. એ જોઈ લે.
એટલે પછી સાંજે હું ફ્રી હોને. તો તમને પછી આપડ રવિવારે. હસો હ. હા હા ચોક્કસ ઠીકે ચાલો. મે એમ કયો કે મારે ત્યાં બેંક. બેંકની માહિતી જાણવાની હતી એ શું મારો એકાઉન્ટ.
તે ચેન્જ કરવાનું છે. ક અહં ટ્રાન્સફર એટલે. શું કરવાનું હતું બેંકમાં.
અરે મેં ગામડું ચેન્જ કર્યો ને. એટલે મારે શું અકાઉન્ટમાં તકલીફ આવી રહી છે. પૈસા માં ને બધામાં શું બધું ચેન્જ કરવું પડે ને. એટલે મને શું માહિતી નથી. એટલે તમે મને જણાવશો કે.
હા મેં તમે જણાવા. એટલે બેંકમાં જો તમારું. અ ખાતું બંધ થઈ થઈ ગયું હોય ને તો શું તમે પેલા તમે ગામડામા રે. અમે તમે આ બાજ સાઈડ આવે ગ તેમાં કેવું. એમાં છે ને એક ફોર્મ ભરવું પડે છે એટલે. એ ફોર્મ તમે ભરી દો ને. એટલે પછી શું તમાર કામ બી થઈ જ એટલે.
એ ફોર્મ મને કા થી મળશે. એ તમને બેંક માંથી મળશે. સારું ચણ ને મેં અત્યારે જોઈ આવું.
હા હા. બીજું બધું કેવું બધા ઘરે બધા સારા છે.
હા બધા સારા જ છે તમારું કેવું છે. મારું બી બધુ બરાબર છે. હા હા મે એમ કેવ કે
આ બહુ દિવસ પછી ખબરલમાં એક ટીચરથી મે તો કઈ એરાન થઈ ગયું છે. કેમ કેવીથીયુ
અરે શું કઈ પડી ગયેલા એમણે શું માસોમાંથી વાગી ગયેલું વાગી ગયું ને તો પડી ગયા એ ટીચર તો આપડે બહ ખાસ હતા ખબર કે. એ આપણે ભણાવતા હતા એતલબ આપણે ટ્યુશન પી જાતા
કઈ ટીચર તો મને નામ યાદ નથી
અરે તે આપડી ટીચર હતી જે આપણે ટ્યુશનમાં ભણ શાળામાં પણ એજ
એ તો આપડી બહ પસંદી ટીચર હતી ને.
હા હા હા યાદ એજ નહીચ જેમને ઘરે ટ્યુશન જાતા ને ટ્યુશનો કલાક પેલા આપ કય થડા બધું બા દોસ્તા ભેગા થને ચાતા ટ્યુશન તો કક પેલા આવી જતા બાર ફ હા એજ એજ એ જ એક ટીચર તો ભું આ બાજુ આવેલું છે ને
સ એને ઘરે બીજી આવ્યા રસોક જોઈ હવે શું છે શું આપડા ટીચર હતા એટલે આપડે એક વાર જવું તો પડશે જ ને ઘરે મલવા હા હા કઈ નઈ આપડે મળી આવું સાંજે આજે તો નઈ થાય કાલે જોઈ તોટ અહિયાં કેટલા દિવસ છે ગામડામાં?
અમે અત્યારે દસ દિવસ છું.
દસ દિવસમાં એવું હોય તો આપડે કાલેને તો પરમ દિવસે શમળી આવશે હા હા ચોક્કસ
રવિવારે મારી રજા છે. એક કામ કરી દે ને રવિવારે ફરી આવે હ ના એ બી સારું પડશે
હા હા ચોક્કસ એવું કરીએ આપણે રવિવારે જઈએ એ શું એમને મળી બી આવી એટલે એમને ઘરમાં શું ફેમિલી શું ચાલતુ છે. એવું કઈ લાગશે ને કે એમની મદદ કરવાની જરૂર છે.
તે આપણે કરી હા એ તો આપણે મારે તો ક્યું જ જોઈએ કે આપડ કે સમયથી ભણાવતાખ
આપડી પડવાની ફીસ પણલી એટલે આપણે જોઈ હ શું છે એટલે શું કઈ બી આપે લાગએ ને મદદરૂપ આપ મદદ કરશધ છે. હા એ તો જ છે જ આપ કેમ કે એમને તો આપડ કેટલા મારી તો ત્રણ વર્ષની મારી ઘરમાં પરિસ્થિતિ ખરાબ હતી હતી એટલે લોકોએ પૈસા ભી લીધા મને ભણાવેલું ન મ તો માર પેલું
કક આવે ત બહ સારા હતા હા એ તો સાચી વાત છે હય ભાર ભ તો આજ સુધી કોઈ દિવસ કે એ ખબર હત ને કે અમારી પરિસ્થિતિ ખરાબ છે.
એટલે એમના બહુ વધ
જ પૈ સારી છેમને ગરબા થઈ ગયો છે એમ મૃત્યુ થઈ ગયું છેને ઘર કઈ બી તકલીફ હોય તો આપણે ખબર જ
હા એ તો છે ને સાચી વાત છે કેમ કે જયારે આપણે આપડ કામ હતું ત્યારે એમને
એમને એમને આપલી મદદ કરેલી કોઈ વાર એમને પૂછેલો કે તમારી ફીસ બાકી છેાય એમને તેમ કોઈ દયસ ન ટાઈમ ટુ ટાઈમ આપણને ભણાવતા અને બધું કરતા કોઈ તેમને અ આપડે લેટ બી થઈ રહ્યા હતા ને તો બી આપણને મકવા આવતા ઘર સુધી એટલે શું એટલે આપણે બી મદદ કરવી જોઈએ જ આપણું પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે એમની મદદ કરી તો અમે આપણી વાજે આવીએ તો આપડણે પાછળ કેમ રહી શકીએ હે નહ એટલે આપડે
હા એ સાચી વાત છે તમારે એ આપડણે જવું જોઈએ
કઈ નહી ચાલ ને રવિવારે આપડે રજાવાય શું બે ત્રણ દોસ્ત બી આપડે અહં જ છે. તો શ આપણો જૂનો જે બેચ છે ને એ આપડે બધા જયાશું હા હા જીએ આપણેે સાં સાંજે વાજે ફ્રી હોય ને તો આપડે જઈએ બીજા બધા ગુસ્સા બી છે ને આપડું એક કામ કરીએ આપડે છે ને રવિવારે બધા મળીએ પછી છે ને રવિવારે બપોર પછી મળી પાંચ છ વાગે એટલે શું બધા ફ્રી બી હશે કેમ કે રવિવારે બધાની રાહ જા હો ને તો બપોર સુધી એ લોકો બસ આરામથી સુતાલા હોય. એલે શું સાંજે એ લોકો બધા ફ્રી હોય તો આપણે શું છે મેં છું બીજા આઠ નવ દોસ્ત છે. લોકો બધા ભેગા મળી ને જી આવીએ એટલે શું એમને ઘર વાલાને બી સારું લાગશે
હા એ સાચી વાત છે આપડે બધા દોસ્તા છેરી આવી ને આપણે ગ્રુપમાં મેસેજ કરી દ કે આપ ગુપ બધા અહીંયા છે ને એ બધા ફરી આવીએ અને શું જેટલા દોસ્તા વોસ્તા બધા છે એ લોકો બધા જી આવીએ એટલા શું કામ એ બાજુ આપડે મળી બી આવીએ શું છે શું બીજું હબન્ છોકરી છે. એમની કઈ પરિસ્થિતિ ખરાબ ચાલલી છે બહ તકલીફ થ કોર આવે છે એમને ટીચર તબયત બહુ ખરાબ થ બ ખર્ચા વર્ચા બઉ મોટા થઇ ગયેલા એટલે શું બહુ ઉપાડી આવી ગઈ છે.
એટલે એવું લાગશે કે પૈસાની જરૂર પ જ છે કે કયું હોય આપડે જી આપશું જો મનત કઈ દશે
હા હા એ તો સાચી વાત છે કેમ કિ એ આપણને જયારે આપડ કઈ ન હતું ત્યારે એટલે એમની મદદ કરતા હતા તમે આપ ઓ આપણ બી ફરજ બને છે ને કે આપણે એમની મદદ કરવાની. એટલે કઈ નઈ ચાલ ની આ રવિવારે આપડે મળીએે બપોરે. બપોર પછી ને આપડે બધા જ જઈએ એવું હોય તો કઈ ખાવા પીવા ને એ બધું લઈ જશુ.
હા ચોક્કસ ચાલે જીએ મારો ફોલતો છે પછી ફોલ કરવા ને.
ઠીક છે ચાલ.